જો
હા કેમ છો મજામાં જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ. હ સિઝન ચાલુ થઈ ગઈ ને હવે તો.
હા સિઝન ચાલુ થઈ ગઈ, અનાજ ભર
તો શું.
તમાવાર ભરાઈ ગુંયુ.
ના રે ના મારે તો પેલું જોબ કરું છું એટલે હમણાં તો જરેક ડબ્બા સાફ સફાઈ સાફ કરીશ. પછી થોડા તડકે મૂકીશ, પછી ચાલુ કરીશ એટલે બસ અઠવાડિયા માં પ પૂરું કરવાનો ટાર્ગેટ છે. થઈ જાય તો સારું, કારણ કે પછી રસની સીઝન આવશે. પણ હવે એટલું સારું છે કે પહેલા જેટલું કાકરા વાળું કેવું કઈ અનાજ નથી આવતું. એટલે ભરવામાં સેલાઈ રે છે.
હા એકદમ સાચી વાત છે પેલા તો મને યાદ છે કે બધા આખા ઘરના લોકો કાંકરા વણમાં બેસી જતા હતા હવે તો એવું વણવાની તો જરૂર પડતી જ નથી આપણે ચાળી લઈ આના છે એટલે આપણું ડન હોય છે મોસ્ટલી.
હા ને હમણાં મેં ક્યાંક એક કોઈ જગ્યા એડ કેવું કઈક આવ્યું હતું એમાં એવું કરે છે એ લોકો કે ઘઉં ને છે ને એર પેલું કમ્પ્રેસ વાળી થેલીમાં પેક કરીને આપી દે આપણને વીસ વીસ કિલોના બાજકા એટલે આપડણે એના બાજકા સાચવીને રાખવાના જરૂર પડે ત્યારે ખોલીને દળાવવાના એટલે આપણને એકદમ એરફ્રેશ ઘઉં મળે એટલે પેલું એર ટાઈટ કન્ટેનર જેવું એકમ એરટાઈટ બેગમાં પેક કરેલા હોય. એટલે નહી વણવાનું નહી દિવેલ દળવાનું પણ હવે એ મેથડ જોય છે પણ હવે કેટલા અંશે સક્સેસ ગઈ છે એનો અંદાજો નથી હજુ.
હમ હમ હમ બરાબર છે. રાઈટ પહેલા તો આપણે પીપળાની અંદર ડાયરેક્ટ જ નાખતા તા હવે તો પીપળાની પણ પ્લાસ્ટિકની થેલીઓ આવી છે કે પીપળું ગંદુ ના થાય આપડણે ધોવું ના પડે નેક્સ્ટ યેર
હા હું હું વર્ષોથી થેલીમાં જ સો દોઢસો કિલો ની થેલી લાવતી તી પણ એમાં એવું થયું કે મારો છે ને એક વાર જરાક જાન્યુઆરીમાં કે ફેબ્રુઆરીમાં, માર્ચમાં એક નનકડો એક્સિડેન્ટ થઈ ગયો હતો અને મને આંખની ઉ પર એટલે કપાળ ઉપર જરાક ટાંકા આવી ગયા તા. તો એ વર્ષ ટી છે ને અહિયાં એક નજીકમાં એક ડુંગળી કરીને ગામ છે તો ત્યાં લોટની જ ફે ક્ટરી છે આખી એટલા સરસ લોટ મળે છે ને તો હું ત્યારથી લગભગ ત્રણ ચાર વર્ષ થી ઘઉં નથી ડડાવતી અરે ઘઉં નથી ભરતી હા બીજું બધું અનાજ ભરુ છું પણ ઘઉંનો લોટ મને બારે મહિના એકદમ ફ્રેશ અને એક સરખી ક્વોલિટી વગરનો એક પણ જાતના કચરા વગરનો મળે છે તો મે હવે હા તો મેં હવે લોટ પણ પેલું દળાવવા જવાનું ચક્કીનું કામ મેં ઓછું કરી નાખ્યું છે હવે
હમ્મ સાચી વાત છે મેં પણ હવે ઘઉં નથી દળાવતી ઘઉં નથી ભરતી એમ ચોખા દાળ બીજા મસાલા એ બધું ભરું છું પણ ઘઉં ભરવાનું છોડી દીધું કારણ કે એમાં ઘણું મેનેજમેન્ટ કરવું પડે છે
હા ને જો અમુક અમુક ભાગમાં જો દીવેલ રહી જાય તો પાછા બધા ધણેળા
હ સાચી વાત છે અને જ્યાં પેલું હ્યુમિડિટી વધારે હોય ને એન્વાયરમેન્ટમાં એમાં પહેલા નીચે મેં અનાજ રહેતું નથી હવે અને વધારે આપ આપણે યુઝ એટલો થતો નથી અને સારી ક્વૉલિટીનો લોટ મળી જતો હોય તો એ જ બેસ છે
હા એજ તો એશ તો ચોખા તમે ક્યાં ભરો છો શો
ચોખા તો લચકારી કોલમ અને મસૂરી પેલા ખીચડી માટે મસૂરી
બાસમતી માં મેં દાવત એક વાર વાપર્યા તા ને કોઈનુર વાપર્યા તા પણ તો પણ છે ને જરાક ચીકાસ જેવી રહી જાય છે તો મને છે ને કોઈ વાર ફુલાવ કેવું કઈ કરવું હોય ને ત્યારે છુટો દાણો જ જોતો હોય ને તે એવો મને હજુ મળ્યો નથી.
ઓકે-ઓકે. ના એ છે ને અમે અહીંયા એક ગ્રાહકનું સંઘ છે એટલે એમાં કેવું છે કે બધાએ પો આપણો ગ્રુપ બનાવવાનું પહેલા લોકોનું કે જે લોકોને ઇન્ટરેસ્ટેડ હોય આવી રીતે સામાન લેવામાં અને પછી એક ગ્રુપમાં કોઈ એક જણના ઘરે બધાનો સામાન ડિલિવર થાય અને દર મહિને રોટેશન પર એમ આજે મારો વારો આવતા મહિને બીજાનો વારો લેવાનો એ રીતે તો એમાં છે ને બહુ જ સરસ અમારું સામાન મળે છે એટલે મસાલા પણ બાર બાર મહિનાના મળી જાય ત્યાં અને ચોખા બાસમતીના હું ત્યાંથી જ લઉં છું એટલે મને કંપની નથી ખબર પણ એના ચોખા ઘણા સરસ છૂટા થાય છે બાસમતી
હા આજ ગ્રાહક સંઘ છે ને અમે લોકો પણ બોમ્બે હતા ત્યારે અમારી બાજુમાં અ ગ્રાહક સંઘ નો જ સામાન આવતો હતો. ને મને બરાબર યાદ છે. કે હું છે ને એમાં એ લોકોનું પેલું અ નાગલી ના પાપડ એ લોકો ના એક પટ્ટી વાળા હતા. એ બહુ સરસ મળતા અને હું કાયમ એ મારા માટે એક પેકેટ મંગાવતી. ને એ પણ એ ત તે કિ તું ને એમજ કે એ મારા બાજુ વાળા જે હતા ને એમની ઘરે જ ગ્રાઉન્ડ ફ્લોર પર ઘર હતું ને એટલે બધાનો સામાન એમને ક્યાં આવે? ને પછી જેટલે લોકો કહયું હોય ને એ લોકો એની ઘરે થી પોત પોતાનો સા સામાન બધો લઈ જાય. ને કેવું સરસ એકદમ પ્લા ની થેલી પણ ના હોય ને કોટનની પેલી પોટલી જેવી વાળીને આપે એટલે સસ્ટેનેબલ પણ એક પ્રોજેક્ટ જેવું થઈ જાય.
હા-હા સાચી વાત છે, તો
કપડા ની થેલીમાં.
હા એ રીતે જ આવે છે, તો એ મેં જે વાત કરી ને કે ઘઉંનો લોટ ને એવું બધું એ એનો ગ્રાહકનો બહુ જ સરસ લોટ આવે છે, તો એના લીધે કેવું છે કે ઘઉં દડાવવાની જરૂર નથી પડતી હવે મારે.
હા.
હમ્મ. હમ્મ બરાબર. એ સિવાય દાળ-દાળ જે છે. એ દાળ, અ અમારે અહીંયા કોરી દાળ મળે મોયલીના મળે.
અચ્છા.
અમારી બાજુ મોસ્ટલી મોયલી દાળ જ હોય છે ને.
હા હા મોયલી જ હોય છે ને હું તો તૈયાર લક્ષ્મીની લઈ આવું છું.
બરાબર છે, હા. ના અમારા અહીંયા દાળ મોયા વગર નહી મળે છે એ ગ્રાહકમાંથી, તો પછી એને આપણે લાવીને ચાળીને મોઈ દેવાની ખાલી. મોયને ભરી દઈએ એટલે પછી વાંધો નહીં.
અચ્છા. અચ્છા અચ્છા. સારું હા એની ક્વોલિટી તો મેં ત્યાં પણ હું હતી ત્યાં જોઈ છે સારું પણ હું અહિયાં તો શું કરું છું કે અ આ બધું લેવું હોય ત્યારે એક અહીં હોલસેલની દુકાન છે ત્યાં જાઉં છું એની ક્વોલિટી સારી હોય છે. ત્યાંથી લઈ લઉ છે ને પછી મસાલા ને એ બધું તો છે ને અમારે એક અમારી બિલ્ડિંગમાં જ એક નીચે ભાઈ રહે છે. એ હોલસેલ નું કરે છે ને આજે જ છે ને અમારા એક ઓળખીતા છે રાજકોટમાં તો એ લોકો એ છે ને અ મોટ ગાડી લીધી છે એટલે મે કીધું તમારું ઘર લેવાનું શું થયું મને કે બેન મને આ વખતે ગડી બિઝનેસ માટે ગાડી લીધી છે એટલે મે પછું શનો બિઝનેસ કર્યો તો કે હવે અમે લોકો છે ને ઊંઝા ને બધા બધી જગ્યાથી હોલસેલ માંથી જીરું ને બધું લઈ ને અ હોલસેલનો બિઝનેસ ચાલુ કર્યો છે. એટલે મેં એમની પાસે મંગાવ્યું છે જો મને સારું લાગશે ને તો મેં એમને કીધું મેં તો આવતા વર્ષે હું બંધા મારા ફ્રેન્ડસ ને પણ રેફરન્સ આપીશ.
ઓકે બરાબર
ઊંઝાથી જીરું આવશે એટલે એ લોકોને ને મીન્સ મારે બહુ સાર ઓળખાણ છે એટલે આપણને ક્વોલિટી તો સારી જ મળશે એમ
બરાબર છે, ઊંઝા તો ઘણું ફેમસ છે ને બધા મસાલા, વરિયાળી
હા, વરિયાળી જીરું માટે તો ખાસ ખાસ
ખાસ
એટલે એ લોકોએ મોટી ગાડી લીધી છે એ કે પહેલા અમારે પેલા હો હોલસેલર ને કે કઈ રાખવું પડે, પછી ટેમ્પો ભાડે લેવો પડે તો મને કે બે ને ઘરમા પૈસા નાખુ એટ લાખો રૂપિયા એના કરતા થોડાક વધારે પૈસા ગાડીમાં નાખી કા તો બિઝનેસ ચાલે તો કે ઈન્કમ ઉભી થશે તો ઘર પણ ઉભું થઈ જશે એમ
હા એ વાત સાચી છે.
કર્યું છે હવે મારે આજે કતા હતા કે આજે હું તમને જઈને ફોન કરીશું અવેલેબલ છે એ. તો હું તમને કુરિયર થી મોકલાવી. એ જોઈએ જો સારું આવશે ને તો હું આવતા વાર છે અત્યાર તો તમારું બધા ભરાઈ ગયું હશે. તો આવતા વર્ષે છે ને આપડે બધા ભેગા થઈ ને મગાવશુ, જે કઈ મળતું હોય ત્યાં. તો આપણને શું પર હેડ કુરિયર ચાર્જેસ પણ ઓછો થઈ જશે. ને એના કરતા પણ આપણને ડાયરેક્ટ પેલા વેન્ડર પાસેથી હોલસેલર પાસેથી મળે એટલે ભાવમાં પણ ફરક પડી જાય.
હમ ભાવમાં ફરક પડે ને સારી ક્વોલિટી મળે.
મળે.
હમ બરાબર છે, હા સારો આઈડિયા છે આ. એ હા હા એ સિવાય તમે બીજું શું ભરો છોમે મેથી નેવું બધું બારે વારતુ ભરી રાખો?
હે.
મેથીને મેથીને એવું બધું મસાલામાં આખા વરષનું ભરી લો કે નહીં?
ના હું મેથી નથી ભરતી એમ કારણ કે મેથી છે, ને અ હું ખાલી દાળના વઘારમાં અને ઢોકળા બનાવ ત્યારે જ વાપરું છું. એટલે શું કરું કે જયારે મહિના માં સામાન દેવા જાઉં ત્યારે અઢીસો ગ્રામ જેવી કેત કે અડધો કિલો જેટલી. આમાં નથી વપરાતી
હમ્મ, હમ્મ, હમ્મ, બરાબર છે. હા, હા, આવ આજકાલ પેલું આપણેે ઘૂંટણના પ્રોબ્લેમ માટે પણ મેથી સારી અને બીપી માટે પણ સારી છે. એટલે રાત્રે આપણે મેથી પલાળી હોય ને અને પાણીમાં તો એ પાણી સવાર પી જવાનું. તો એવું ચાલુ કર્યું છે અમે.
હા માં એમારી એક બીજી ફ્રેન્ડ છે ને એને પણ મને કીધું તું મને ક્યાં ચાલુ કર પણ મને છે ને બધ ખૂબ ભાયો પણ મને મેથી જ નથી ભાવતું. એટલે આયસ્તુ પછી એ મેથી નું કરવું શું પણ બચે મેથી એનું.
થી પાણીમાં પલાળ્યું એટલે એની કડવાટ જતી રહે છે કડવી લાગતી જ નથી
પે એ પાણી તો પીવા કડવુ પાણી તો પીવાનું ને કડવું પાણી તો પીવાનું ને
લાગતું જ નથી
અચ્છા ટ્રાય કરીશ ચાલો ને એક વાર ટ્રાય ચોક્કસ કરીશ.
બહુ સારું છે મેથી પણ કડવી નથી લાગતી ને પાણી પણ નહીં ખબર નઈ કડવાશ ક્યાં જાય.
સાચી વાત છે અરે મેં મેથી નું યાદ આવ્યું મેં આ મેથી પલાળીને એને ઉગાડીને એક દિવસ સલાડ બનાવ્યું હતું એ પણ બહુ સરસ થયું હતું. પણ એમાં કોથમીર કોપરું અને દય ના. તો. બઉુ સરસ લાગ્યું હતું તમે. કરી જોજો.
હા હા ચોક્કસ એટલે આપે મેથીની બાાજી હોય એમાં.
ના ના ના આપણા મેથી ના દાણા જ.
ઓકે ફણગાવેલી મેથીલી.
ફણગાવેલી મેથી એમાં કોથમીર અને લીલું કોપરું. એ થોડુંક દઈ.
અચ્છા.
પછી સંચળ ને બધું આપણા ટેસ્ટ પ્રમાણે. બહુ સરસ લાગે છે.
બરાબર છે ઓકે એટલે એને આમ સલાડ જેવું ખાવાનું.
હા બહુ સરસ લાગે છે.
ઓકે ઓકે હા સારું ચોક્કસ કરી જોઈશ હા સાચી વાત છે આપડો સમય. પણ વાત કરતા કરતા.
પૂરો થઈ ગયો ખબર ના પડી ચોક્કસ હવે ફરી પાછા બીજા કોઈ વિષય સા. તે.
મળીએ જ હા હા ઓકે ઓકે શ્યોર હા થેન્કયુ આવજો.